હલો
હલો
હા કેમ છો મેમ
બસ બરાબર કેમ છો તમે?
બસ હું પણ મજામાં મેમ
અચ્છા બરાબર બરાબર શું ચાલે બાકી ગરમી ઠંડી કેવા છે
ગરમી હમણાં એમ થોડી ઓછી થઈ છે બાકી અહં પેલા તો ઘણી હતી
હ વરસાદ ચાલુ થયો તમારે ત્યાં
ના મેમ તમારે ત્યાં
ના અમારે ત્યાં પણ નથી પડ્યો હજી વરસાદ હજી હવે આવ છેે એમપણ્યા વર
હલો હલો હલો
હલો હલો
હલો હા મેમ આવે છે અવાજ
હા આવે છે હા હા હા એ કદાચ કનેક્શન અ તૂટી હશે એટલા માટે બસ અહિયાં તો કેવું છે કે વરસાદ સીઝન નો વરસાદ પણ ઘણો ઓછો હોય ચાલુ નથી થયો એટલે ઉનાળો જ ચાલી રહ્યો છે અરે ત્યાં તો
બરાબર છે
હમ હમ બોલો બોલો બીજ
ના ના બસ મે હમણાં મેં સાંભળ્યું કે તમે કસે ફરવા ગયા તા હલો હલો હલો